હલો તો
ચમાં
ઓ બરોબર અવાજ કેમ સ્લો આવે છે? તમારો નેટવર્ક નથી?
ના, નેટવર્ક છે જ બોલો ને.
અ હઅ ક્યાં જામનગરમાં રયો છો? હલો.
હા, હા તમે
અમે અઈયા ડોમ્વેલીમાં. હમણાં આવ્યા તા અમે દ્વારકાની હજુ આવે ફરવા.
એટલે છેક.
પણ
હલો.
હલો હા અવે બાર આઈ નેટવર્ક બઉ તકલીફ છે થોડી. સુ કેવુ છે બીજું? જમી લીધુ?
મજામ છે, હવ ક્યારનું તમે?
હલો.
મારે તો નેટવર્ક આવે જ છે.
હન, અહી અવાજ કટ થાય છે સાભળતુ નથી. હલો.
હલો.
હા, બોલો બોલો ક્યાં છે વ